હા હાો હા હો બોલો,
હા તો હવે આખી બે રીડિંગ થઈ ગઈ છે.
શું થઈ ગયું છે?
બે બે કોલની રીડિંગ.
હા રીડિંગ થઈ ગય છે.
બે તો તમે આજે કરીજો
એટલે મારે શરૂું ક્યાર નતું પણ કોઈ કોલ કરવા વાળું નોતું એટલે પછી મારે બધું બાકી છે એમ, પેલા પાંચ કોલેય પૂરા નથી થયા.
અચ્છા એ ત્રીજા કોલ છે માર
તમારો ત્રીજો કોલ છે ને મારો ત્રીજો કોલ છે.
નહી મારું તો એ પહેલો કોલ છે ને બે તો તમારે મે એડ થઈ ગયા ને મારે તો સબમિટ સબમિટ નહીં થયા હ અજે એના એક જ થયા મારે
ટોટલ કેટલા કોલ બતાવે છે એમાં એપમાં.
જે તો અમારે પૂરાઈ હે, પૂરા ટાસ્કના પડ્યા છે.
એવું છે.
હા, પૂરા એના પૂરા. ટાસક પડ્યા.
તમે હિન્દી બોલો છો કે, સિંધી બોલો છો.
હું તો બંને ત બંને આવે છે, મને તો. હિન્દી ભી આવે, સિંધી ભી આવે.
થોડુંક લેંગ્વેજ હા, હા લેંગ્વેજ થોડું અલગ લાગે છે.
હા, હા, હા.
પ્રોપર ગુજરાતી હોય તે ત્યાં આવું ન બોલે એમ.
પ્રોપર ગુજરાતી નથી મારી.
હમ્મ.
મું રહેવાની પ્રો પ્રોપર ગુજરાતની છું, બત. ટ પ્રોપર. ગુજરાતી મને ભણવાનું આવે છે અને લ લખવાનું આવે છે. એટલી સારી રીતે આવે છે
હવે ટોપિક તમે કયો. એક ટોપિક મેં પૂરો કર્યો હવે તમે નવો ટોપિક તમે કેયો
હમ, હું બતાવું અંબાજી માતાનું મંદિર તમે દેખ્યું છે? આપણે તો જુનાગઢ જુન હા બનાસકાંઠાના જાત ના
મંદેર તને કેવાય તેવા
આબુ આબુ રોડથા થી અંબાજી ના છે.
હાને મંદિરને જોયું છે આમ
અચ્છા
ફોટોમાં અને એમાં પણ ક વાર ત્યાં દર્શન કરવા નથી પહોચ્યા એમ
અચ્છા દર્શન કરણ હતામાં સ્કૂલના ના કોલેજથી તરફથી નહીં ગયા છે?
બલે જ અમારી કેવાય ને કે તો કઈ પ્રવૃતિમાં આગળ નથી.
અચ્છા
મારી ખાલી લેક્ચર લેવાનું, ખાલી લેક્ચર લઈ જાય બસ પૂરું એટલે પૂરું તમારે પછ જે કરવું હોય એ એકય એક્સા કરિક્યુલર એક્ટિવિટી ન હતી અમારી કોલેજ .
એક્ટિવિટી જતા તમે એને ના કોઈ એ પણ એક્ટિવિટી કરવાતા હશે?
કરાવતા, ફેસ્ટ આવતો એમાં ડાન્સને એવું કવાનું મને એવું નો ફાવતું એટલે અમે નો રહેતા બધા ફેસ્ટમાં
અચ્છા.
ફરવાનુંન એવું ગમતું એડવેન્ચરને પણ એવું કોઈ દિ ક્યારે આવ્યું નહતું
અચ્છા. તો આજે બસ બસ આ ડા ઓ રાતના લાઈબ્રેરી વગેરે તમારે કોલેજમાં લાઇબ્રેરી હતી?
માં લાઈબ્રેરી છે. હા હા
કોલેજમાં તો ઉ ના બન્ને સબ્જેક્ટ થે?
ક્યા સબ્જેક્ટ?
કોમર્સ, સાયન્સ અને
સાયન્સ ના ના સાયન્સ સાયન્સ
એકલો એકલો સાયન્સના કોલેજ છે.
હા, સાયન્સ ઉપર જ હોય ને બાર ઉપર તમે સાયન્સ કરો પછી તમારે એ ગ્રુપ હોયન તો
જી
એ ગ્રુપવાળા જ કરી શ
રીક્વાયરી કરી શકે અ અ ત તમા મતલબ સાયન્સ સાયન્સના કોલેજ છે, તો તમારા ગા મા ના હજી અ વધારે કોલેજ નથી?
એટલે અમારા ગામમાં તો કોલેજ જ નથી અમારા તાલુકામાં છે. પણ હું બીજા તાલુકામાં, ભાવનગર છે ને? હા. ત્યાં હું કોલેજ કરવા ગયો હતો એમ. અમારે ત્યાંયથી અહ અઢીસો કિલોમીટર જેવું થાય.
તો તમે કેવી રીતે જાવ? બસમાં. તો કોલેજ? કોલેજ બસ ના આવેન, કે એટ ટી બસમાં?
એસ ટી-એસ ટી બસમાં.
એસ ટી બસમાં. તો તમને એના બસ પાસ બનેલી હો હોવે છે ના?
ના-ના ભાવનગર રહેવાનું એમ. ત્યાંને ત્યાં રહેવાનું. ત્યાંથી પછી કોલેજ જવાનું.
ના. તમે રોજ કોલેજ જાઓ ના
ફ્રેન્ડ જોડે. નહીં-નહીં. મેં ભાવનગર નું સિતસર ગામ છે ને
જે.
એ શીતસર ગામ રહ્યાં તા. હવે એ કોલેજ થી અમારે ત્રણ કિલોમીટર દૂર થાતું. અહ ત્યાંથી જે લોકલ બધા મિત્રો હોય, જે કાયમી ગાડી લઈને જતા હોય, એના ભેગુ વઈ જવાનુ એમ કોલેજે.
અચ્છા. તો તમે મિત્રો સાથે જાવ?
હા મિત્રો સાથે.
અચ્છા. તો સવારે ને વહેલા
ના સવારે વહેલા નતી. બપોરની કોલેજ હતી. પોણા અગિયાર અહ દસ હા. દસ પિસ્તાલીસ થી સાડા પાંચ.
દ દસ પિસ્તાલીસની, સાડા પાંચ વાગથી. અચ્છા. તો તમે આવતા હો તો તો ઘરે.
ઘરે વેકેશનમાં. કાં પછી એક્ઝામ પૂરી થાય પછી, રજા મળે ત્યારે.
રજા મલે ત્યારે. તો આ-આ પીરિયડ કેટલા લાંબો છે? કોલેજના? છેહ વર્ષ? છેહ મંથ મહિનાનો છે, કે આઠ મહિનાનો છે?
નહીં છ મહિનો સેમેસ્ટર આવે અમારે.
છ મહિનાનું સેમેસ્ટર. તો પછીના પરીક્ષા આવે?
હા. ત્રણ-ત્રણ પરીક્ષા આવે.
હા. પેલી કોલેજ લયે ત્રીસ માર્ક ની, જેને અહ મિડ સેમેસ્ટર કહેવાય. ઈ મીડ સેમેસ્ ટર પૂરું થાય પછી સબમિશન આવે. જે પણ કોલેજ વાળા પ્રોફેસર જ લેય. એ પ્રોફેસર વીસ માર્ક એના આપે. પછી સિત તેર માર્કનું યુનિવર્સિટીનું પેપર આવે. અમારા જી ટી યું યુનિવર્સિટી લાગુ પડતી. ગુજરાત ટેક
ગુજરાત, હા. તો ગુજરાત ટેક્નોલોજી તો હવે તો આના કોલેજ તો એક પોલિટિકલ કોલેજ નામથી છે ના?
હા પટી એ નહીં. જી ટી યું યુન યુનિવર્સિટી કહેવાય ને, યુનિવર્સ
યુનિ. અચ્છા. યુર્નિવર્સિટી જ આવે.
હમ્મ.
હા જ. તો ગુજરાત બોટ નામ જો ગુજરાત બોટ ના થે પહી યુનિવર્સિટી.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી.
ગુજરાત ટેક્નોલોજિકલ અચ્છા. મારે તો યુનિવર્સિટી અલગ છે. અચ્છા. બે-બે અલગ-અલગ છે.
હા, ઈવ અલગ છે.
ક્યાંના? એક જ છે.
ના, ના એ અલગ છે જી
ખ્યાલ, મારે તો ખ્યાલ નથી આટલો તો. તમે તમારેથી પૂછ્યું, કે મારાં તો બાલક નાના જ છે તો, આગળ વધાડો છે તો તો તો શું ભાઈ ?
ભાઈ, શું સ્ટડી કરી છે?
હું તો એમ. એ. કરી રહી છું. પોસ્ટ ગ્રેજ્યુએશન. હ, હિન્દીમાં કરેલું અચ્છા, મારું તો લેસ્ટ લિટરેચર.
અચ્છા! કઈ બાજુ? અમદાવાદ!
ના, રાજસ્થાન બાજુ.
ઓહો, હોહો! એવું સે.
એવું છે, અરે, અહીંયા અહીંયા ગુજરાતમાં આવ આયીને ફર ફરીને ફેર ગુજરાતી પડી છે. થોડું બોલવાનું, થોડા લીખવાનું. બધું સાથે સાથે કરી તીન સાલનો વર્ષનો કોર્સ કર્યો છે.
અચ્છા, હા. તો તમારું વતન રાજસ્થાન લાગે?
ના. મારું ગામ તો રાજસ્થાન . બનાસકાંઠા, બનાસકાંઠા, પાલનપુર.
પાલનપુર, હા હા, અંતરની નગરી.
હા.
ફૂલોની નગરી.
ફૂલોની નગરી, પાલનપુર. અ અમારે બાજુમાં તો સાંભળોન કી અંબાજી અ અ‌ળધ અળધા-પોણા કલાકથી બસમાં લાગશે. પસ કેટલો દૂર છે. અંબાજી માંનું મંદિર. જ્યારે મેં એ મેલો લાગશે ન, આ એના ભાદવી પૂનમનો તો ત્યારે તો ખૂબ બધા, અમારે એના ગામમાં તો મેલો લાગ્યો . એના ગરબા
પડિયાનો મેળો હોય કે?
હા, અઠવાડિયે ન અઠવાડિયે આ પાંચ કે છ દિવસનો એટલે પૂનમ, પૂનમ સુધી હશે.
આ પૂનમનો હોય કે કોઈ પૂનમનો હોય તમારે?
આષાઢી પૂનમ આવતી છે ને, મતલબ અ . પૂનમ બોલે છે.
અચ્છા, હા.
અ હા ત્યારે. ત્યારે મેલો લાગે, ગરબા થાય અને જગ જગ્યા પર મંડપ બાંધે, કેટલો સરસ ઘરે બધા લોકો તો
અમારા ગામમાં ઈ મેળો ભરાય છે, ચૈત્ર મહિના ભરે દર રઈવારે હોય અમારે.
અચ્છા, તો માતાજી નો
હા, ‌રાંદ રાંદલ માતાનો.
અચા, તો તમે તમે કોનનો માનો છો માતાનો. રન, બધા માથા ને.
હા.
એવી કેવી રીતે? અચા, તોમ જો જે મમ્મી-પપ્પા માને છે ત્યારે.
એ નઈ. જે ભલું કરે એમ જે માતાજી ભોલું કરે, બધા માતાજીને માનવાના એમ.
અચઅ એ એયવી કેવી રીતે જ-જે જે આપણી બધા માનતા પૂરી કરે. ત તેવી રીતે માનવાનું અઈએ.
તીમાં છે.
આ વય વયી પૂછવાનું મારે. કુલદેવી હા તો અવના શક્તિમાં અ અચ્છા, તો હોય તપલું તો હોય કરશે ના. નઈ નઈ ઓર ઔર સંભળાવો તમારી મમ્મી-પપ્પા પપ્પા નું બિઝનેસ છે.
હા, બિઝનેસ છે.
તો ક્યારનો બિઝનેસ છે, શું વેચે તમારા પપ્પાને.
બિઝનેસમાં તો અત્યારે તો બિઝનેસમાં તો કઈ ખાસ નથી, જમીન છે ને પેટ્રોલ પંપ છે.
જમીન છે, તો અ ખેતર ખેતરમાં જમી છ.
તર ખેતર.
અચ્છા, તો ખેતી કરવાની અઓ તું તો મોદીના ઘણાઈ પેસા આપ્યા છે, બંકમાં.
કેના પેયસા આપ્યા છે?
બેંકમાં મોદીને તો
ના ના.
ના આપ્યા, કેમ ના આપ્યા. ઉત માં ખેતર વાનોવલાણા ના
મફત થોડા આપે મેનત ત્રો તો આપે. એમાર પાક થાય, મગફળી ના..
તાલુકા પંચાયતમાં જાઓ, નામ લખવાઓ તમારા પપ્પાના. તો હર દર વખત આ જાર રૂપિયા આપશે.
ઈ હજ
પચ્ચાસ પ પચ્ચાસ સુધી હા, આ ગઈ ને વાત તમારી.
હા હા એટલે મને એમ કે ઝાઝા બધા એટલે બે હજાર આપી પળી, ત્રણ મઈને આપે એમ. વરસમાં ચાર વખત મળે.
અચ્છા, ચાર વખત આપસે.
હમ્મ, વરસમાં ચાર વખત એટલે ટોટલ છ હજાર કે આઠ હજાર જેવા મળે.
આઠ હજાર થયા ના, છ હજાર ક્યાં થયા? ચાર વખત આવસે.
ક્યાં નક્કી ન હોય. ક્યારેક તણ વખત મળે, ક્યારેક ચાર વખત મળે એમ.
અ અચા. ના ના એ તો સારુ તો ત તમારા મમ્મી ના, પપ્પા ના બનાના બનેને હોવ છે ને કાર્ડ?
ના ના ઉપ્પન ઉપ્પન કાર્ડ ઉપર મળે ઉપ્પન કાર્ડ પરિવારનું ભેગુ હોય.
પરિવારનો ભેગો હ છે હા છે
ને જમીન ઉપર હોય એટલે જમીન તો એક જ હોય એટલે એક ના નામે જ હોય એટલે એક જ મળે મમ્મી પપ્પા
અચ્છો અલગ અલગ ના એક જ માંહીં થશે
હમ એક અકાઉન્ટમાં જ મળે.
તો શું ઉગાવે પપ્પા ખેતીમાં તમારે શું શું છે?
અમારે અત્યારે તો મગફળી છે
અચ્છા
એના પેલા અમારે ઘઉ હતા
ગાઉ
અત્યારે ઘઉં અ મગફળી છે મગફળી કરી એ પેલા અમારે ઘઉં હતા એમ ઘઉ નો પાક લઈએ અમે ને મગ ફળીનો લઈએ બે પાક લઈએ
અચ્છા બે-બે-બે-પાક લઓ. અચ્છા વરષમાં બે અને આના પછી પપ્પા શું કરે
બત્યારે પપ્પા કવ છું તો ખરું પેટ્રોલ પંપ છે
પેટ્રોલ પંપ અચ્છા તો તમારો પોતાનું છે?
ના પોતાનું નથી તેમાં હિસાબ કરવા જવાનું એમ મેનેજમેન્ટ, ટાકો મગા ટાકો મગાવવાનું કેટલું પેટ્રોલ છે કેટલું નઈ કેટલું વેચાણ થયું કેટલું નથી થયું
તો અચ્છા ત પપ્પા તમામ વહાં પે મેનેજમેન્ટનાં કામ કરે છે
હા.
હ ને આ તો સરસ છે કે ઘંઉ અને બે બે ફસલ